બસ સારું તને
મને પણ સારું છે.
હમ્મ શું કરે છે
કાઈ નહી જો હવે રસોઈ બનાવા જઈશ તમે જમ્યુ
બાકી છે
થોડોક નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે કે નહી વોઈસ ક્લયર નથી આવતો બ્રેક
આવે છે અવાજ હવે તો તો આવે છે
આવાજ નહી અવાજ તો આવે છે બટ થોડોક બ્રેક થતો આવે છે.
હમ્મ હવે આવે
હા હવે આવે છે વરસાદ છે ત્યાં
ના ના ક્યાં છે
જાજો છે યાર ઓવર વરસાદ છે અહ્યાં
હમ્મ
તમારું વોઇસ કેમ હા એમ તો આવે છે છે તમને સારું છે તમારું વોઈસ થોડુંક લો લાગે છે મજા નથી કે
હમ્મ કાલે નથી મજા પેટમાં દુખતું તું
કાલે મજા નથી એમ
નથી એમ મજા કાલે
કાલે મજા નહોતી કે કાલે મજા નથી
કાલે મજા નોતી
તો એમ બોલવા ને કન્ફ્યુઝ કરી નાખીયું
હમ્મ કાલે મજા નહતી એમ કવ
શું થયું
કાઈ નહી પેટમાં દુઃખતું તું થોડુંક
અ બહારનું કઈ ખાધું તું
ના ના બારે તો જમ્યું નતું પણ તો બારે ગયા તા પણ સવાર થી જ એવું થતુંતું
ગરમી ત્યાં વધુ છે કે સારું છે હવે
હા હવે તો સારું હે ગરમી તો છે હા હા હા
દવા દવા લઘી
ના ના એમનેમ સારું થઇ જાશે દવા દેવાની જરૂર નહી પડે
અરે તોએ જાજુ પેટમાં દુખતું હોય દવાતો લેવી પડે ને એમ
હા પેટમાં દુખતું હતું તો કાલે ઈનો પીધો હતો પછી યુટુબમાં વિડીયો જોયો તો પેટવા દુખતું હોય તો શું કરવાનું પછી પેટમાં દુખતું હોય તો પછી હા, પછી વિડીયો જોયો ને તો એમાં બેવ પેલા પાણી ગરમ કરવાનું પછી એમાં જીરું આવે ને જીરું નાખી દેવાનું અને પાણી ગરમ કરવાનું પછી એને ગાળી લેવાનું
હમ્મ
કળી અને પછી એમાં થોડુંક ખાલા નમક નિમક અને લીબુ એ નાખીને પી જવાનું
તો એનાથી સારું થઈ ગયું
પછી એને વોમિટ થઈ ગયું અને વોમિટ થઈ ગય તો સારું થઈ ગયું
ઓહો હો તો તો કઈક કાડાવરું ખાતું હશે તમને જ નહ ખબર હોય
હા હોઈ શકે હવે ખબર નહી
કાલે તો મારા ફ્રેન્ડ નો બર્થડે હતો ને
હા કાલે બર્થડે હતો મારી સાથે છે એક કામ કરે છે એનું
હા તો પાર્ટી કરવા ગયા છો ને બહાર
હા બપોરે જમવા ગયા ત સાંજે નહી બપોરે જ જાતા
આ તો બહાર નું કઈ સારું તો ના કહેવાય ને એમાં જ કઈક વહી ગયું હશે અડાવરું
પણ એ સાંજે મે જમ્યું હતું ને ત્યારથી સવાર થી એવું લાગતું હતું એવું ને બપોરે થી એવું તો તો ભ સાંજે થાય ને વાત બપર પછી કે સાંજે એમ આ સવારે થોડુંક પેટમાં આમ દુખતું હતું એવું
તો તો પછી વાતાવરણ ની અસર થતી હોય ને થોડી ઘણી,
હોય શકે કેમ શું ખબર પેટમાં એવું દુખતું હતુ બહુ દુખું તો તો
હમ્મ તો પછી દવા ખને જઈ આવું હતું ને દેશી દવાની પછી ના મટ્યું વધતું
પછી મટી ગયું
તમારું ગુટલક કેહેવાય એ મટી ગયું બાકી તો જવું પડે વધુ દૂખતું હોય તો
હા એતો છે લાવ મટી ગય તો પછી શું કરવાનું
કઈ નઈ પાછા જવં જમવા બહાર શું કરવાનું
બારે જમવાથી થોડું થાય એવું કઈ ના હોય બારે જમવાથી જ થાય એમ
હા, એ વાત સાચી આમ તો,
હ થઈ શકે એવું નથી, પણ એવું પણ ન કહેવાય કે બારે જમવાથી જ થાય એવ.
હા, એમ તો ગરમી ના હિસાબે પણ થાય
હા બ મતલબ ઘરે પણ એવું કઈક ખાઈ લેતું પણ ના થાય.
એમ તો થાય જા જા દિવસ પહેલાની વસ્તુ કઈખા દિવસ થાય જ ને,
હ
તમને બહાર જવું વધુ ગમતું લાગે,
હા, એવું કઈ નથી ઘરે જમે વધારે જમ ક્યારેક ક્યારેક હોય કઈક એવું હોય તો બર્ડે કે કઈક નવું હોય કે કઈક પાર્ટ- એ હોય કઈક તો એમ બાકી તો ખરે જ છે ને કઈ નહી
ઓકે તમારા મમ્મી શું કરે છે.
રસોઈ બનાવે તને ગમે કે નહી બારે જમવાનું
હમ ઠીક ઠીક એવું અમુક જે વિડીિયો જોતી હોય ને તો એમ બહાર જવાનું કે જમવાનું મન ના થાય એમ થાય ઘરે બનાવી લેવું સારું
એતો છે જ ને અહીંયા છે ને હોટેલ ને કે મમ્મી જાય ત્યાં પેલું ગ્રેવી હોય ને પંજાબી શાકની ગ્રેવી પાંચ પાંચ છ છ દિવસ સુધી એમને પડી્યું હોય એને જ નાખ નાખીને એ બનાવતા હોય
હા તો આપડે બહાર જવા જતા હોય કોઈ પણ વસ્તુ જો ઘરમાં બનાવતા કલાક દોઢ કલાક જતી હોય
હા
હાર્ડ એવી વસ્તુ હોય તો એ લોકો પંદર વીસ મિનિટમાં બનાવીને લાવતા હોય તો ઓલરેડી બધું તૈયાર એમને બનાવી રાખેલું હોય
હા કેટલા દિવસો ન મતલબ પડ્યું રે હ એમાં શું હોય શું નહી કોઈ જોવે થોડા પછી શું બગડેલું નાખી દે કેમનેમ પછી જોવા થોડી બેસે પછી
એ વાત સાચી બધું ખબર છે તોય બહાર જમવા જવું હોય નહીં
હમ એ તો બારે આપડે જો. પીઝા ખાતો હોય તો પીઝા તો તાજે તાજો જ બનાવે કે નહી પીઝામાં તો મૂકી શકે એવું કે હોય જ નહી કે મૂકી શકે એવું હોય રોટલો પીજાનોો રોટલો એને બનાવ હા લોટ એવું હોય શકે એ લોટ હોય પડ્યો ર એવું ને
અરે નહી પીજા ન રોટલો પણ હોય ને એમાં બગડી પણ ગયેલો હોય
ના ના એ તો હોટેલમાં તો પછી લોટો હોય એમાંથી જ બનાવતા હોય ને ત્યારે અત્યારે જ રોટલો તો હ
ઘરે પીઝા બનાવતા કેટલી વાર લાગે યાર પીઝા નો રોટલો આપણેે ફેશ લઈ આવ્યા દસ
વેવેવે હવે એ રોટલો ફ્રેશ છે કે નહી આપણેે કેમ ખબર
ખબર પડી જાય ને સોફ્ટ રોટલો હોય તો ફ્રેશ હોય ને હાર્ડ લાગતો હોય તો એ ત્રણ ચાર દિવસ પેલા ન હોય
તો એમાં તો લખેલું જ હોય યુઝાઈ આ ડેટ હવે હાર્ડ હોય તો પછી તારીખ હજી ના હો એ અને રોટલો હાર્ડ હોય તો આપડે લેવો કે નહી
એ વાત સાચી તમારી
તો ઘરે રોટલા બનાવા પડે એવું કરવાનું
ના રોટલો તો ઘરે ના બનાવય એ થોડુંક હાર્ડ છે.
તો પછી બારે ખાઇ આવય છાનો-માનો
જો જોવો જોવો હહારે જવું હોઈ
હમ
બીજું શું ભાવે
જેવું ને પીજામાં આવે પછી બિરિયાની હોય તો એ ભાવે હૈદરાબાદી બિરિયાની કે કોઈ પણ બિરિયાની હોય એવા હોય બાકી હમ મંચુરયન ભાવે એમ તો. હમણાં તો મને બઉ ખાવાનું મન નથી થાતું મંચુરિયન.
કેમ એમ
મંચર અછલબ તો મતલબ ખાવાહે હવે એટલું બધું નથી થતું કે હવે ખાવા ખાવા એવું કઈ અમુક જગ્યા એ મસ્ત બનાવતા હોય શું.
હા મને છે મંચુરિયનને બધું બઉ ભાવતું.
હમ
તો એક વાર હોટેલમાં જમવા ગયા ને તો એ રેસ્ટોરન્ટનું જે કિચન હતું ને એ બાજુમાં જ હતું તો એ મંચુરિયન બનાવતા ટાઈમે મેં જોયું. પછી વિચાર કર્યો કે આજ. પછી લાઈફમાં ક્યારેય મંચુરિયન નથી ખાવું એમાં જે મેંદો હતો ને એમાં હીરો. ફોડતી હતી એમને બેને બનાવી નાખ્યું હતું યાર કોબી જે હતા. એ બગડેલા હતા ને એ એમને કટ કરીને એ એડ કર્યું હતું એમને.
હોટલમાં તો બધું એમ જ હોય કોણ જોવે. બધું પાકી જાય અંદર તેલમાં નાખાય ને તો બધું.
એટલે ટેસ્ટ આવે નઈ.
તો એનો તો ટેસ્ટ, એનો તો રૂપિયા લેઈ આયવો, હાચી વાત જાળવાનું
એટલે જ કહું છું કે પછી મે ક્યારે હોટેલમાં મંચુરિયન નથી ખાધા.
હમ
યુટ્યુબમાં જોઈન કરી શકીએ કે
હ, હમ, એતો ખબર છે.
અરે પિઝા તો બ્રેડ માંથી નઈ, કેવો સરસ બને ગાર્લિક બ્રેડ નઈ, પાંચ-દસ મિનિટમાં બની જાય. એવુ હોયે નઈ એમાં.
હમ,
બાહારથી મંગાવીએ અને આવે વીસ-પચ્ચીસ મિનિટ પછી એના કરતા ઘરમાં દસ મિનિટમાં બનાવામાં શું વાંધો.
હ, એ તો છે.
ગાર્લિક બ્રેડ ટ્રાય કરી છે કયારે?
ના, ના, કેવું બનાવે? કેવું બનાવે છે?
ગાર્લિક બ્રેડ તો હાલતા ત્રણ-ચાર દિવસે બનાવું છું, ભૂખ લાગે ત્યારે.
તો પછી મારે ખાવી હતી?
વોઈસ બ્રેક થાય છે.
એમ કહું, મારે ખાવી તો શું કરવાનું?
બધાએ ખાઈ લઈઓ ત્યાં બનાવું, તમારા માટે હું ત્યાં થોડીના આવું કઈ બનાવવા, ગાર્લિક બ્રેડ મોંઘો પડી જાય મને.
તો ત્યાંય પણ બનાવી શકે.
ક્યાં? યે બનાવું એમ?
હમ,
પછી તમને કેમ આપીશ?
ત અમે આવી જાશું ને એમાં શુ હોય તો બોલાવો તો ખરા એક વાર
હું બોલાવું ત્યારે તમે આવશો એમ?
હ.
હમ, મેં ઘણી વાર તમને બોલાવ્યા છે, કાઈ તમે આવતા નથી.
અરે તું ગાર્લિક બ્રેડ બનાવી તે પછી બોલાવ જો.
હા, જાને ઘરની બાજુમાં રેતા ઓય એમ વાત કરે.
તો પછી, ગાર્લિક બ્રેડ બનાવીને બોલાવો ને.
એ સારું ગાર્લિક બ્રેડ બનાવી ને બોલાવીશ.
ઓકે તો અત્યારે બનાવે છે, તો પછી વાત
ના, અત્યારે ગાર્લિક બ્રેડ નઈ, બેટે કિચનમાં જાઉં છું રસોઈ બનાવવા થોડાક
ઓકે, હ ભલે-ભલે. બાય, બાય બાય.
બાય,